હલો હા કેમ.
બસ ફાઇન ફાઈન ફાઈન તમે કેમ છો.
બસ બસ મજામાં જુઓ આજે તમારી સાથે એક સ્પેશિયલ ટોપિક ઉપર વાત કરવી છે. ટોપિકનું નામ છે કે ખોરાક. નો બગાડ આપણે કઈ રીતે અટકાવી શકીએ અથવા તો ઓછામાં ઓછો કરી શકીએ. તો તમને. ટોપિક ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
અરે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે ખૂબ એટલે એક કેહેવાય ને કે એક સળગતું પ્રકરણ જેવું છે. આપડે ખાવા કરતા બગાડ વધારે. કરીએ છે, અને જેને જરૂર છે એને મળતું નથી.
એકદમ સાચી વાત છે.
તો એક અ એક અત્યારનું જ તાજેતર ન એક તમને પ્રસંગ જણાવું તો અમે લોકો એક મેરેજ ફંક્શનમાં ગયા હતા. તો ત્યાં એન્ટ્રી કરીને ત્યાં ફૂડ કોર્ટ, ફૂડ કોર્ટ જેવું હતું ને ત્યાં ખૂબ બધી વેરાયટીઓ હોય. અ સૂપ તો પછી સ્ટાર્ટર હતા અને ઘણું બધું ઢોસાને આ અને તેને ખુબ જાતની વાનગીઓ હતી. પણ ત્યાં એક મોટ તા બેનર માં લખેલું હતું. કે આ મહેરબાની કરીને ફૂડ ખાવા નો ને બગાડ કરશો નહીં. અમે લોકો એ અ જે વધેલું ખાવાનું છે એ એક સંસ્થામાં આપવાના છે. તો ખાવાનું વધશે તો અમે સંસ્થામાં આપી શકશું. પણ તમારું એઠું ખાવાનું અમારે ફેંકી દેવું પડશે.
બરાબર. તો ઘણું સારું કહેવાય આ તો આ રીતની અવેરનેસ હોય બાકી ઘણી વાર તો લોકો થાળીમાં હવે આજકાલ તો બુફે સિસ્ટમ જે થઈ ગઈ છે કે જેમાં જરૂરિયાત કરતાં ઘણી બધી વાનગીઓ બનાવેલી હોય અને દરેક વસ્તુ ચાખવા માટે લોકો લે થોડી થોડી. અને પછી ના ભાવે તો બગાડે એટલે બગાડ ઘણો બધો વધી જાય છે.
હા, એકદમ
હમ્મ, અમુકવાર અમુક કંપનીઝમાં તમે જોયું હશે જેમ કે ટાટા અને એવી જે કંપનીઓ છે એમાં પણ લખેલું હોય છે એમની કેન્ટીનોમાં બોર્ડ લખેલું હોય છે કે આજે જઈએ ધારો કે તો એવું લખેલું હોય કે ગઈકાલનો ખોરાકનો બગાડ આટલા કિલો હતો અને એમાંથી આટલા જણાને નું પેટ ભરી શકાય. એટલે એક, એક સટ ટલ મેસેજ છે કે તમે આટલું બધું બગાડ્યું તો આટલા લોકોનું પેટ ભરાતું અટક્યું અને વસ્તુ નાલીમાં ગઈ તો આજે તમે નહીં બગાડો એમ. તો આ એક પણ નવી વસ્તુ ઘણી વાર પેપરમાં પણ એના ફોટા આવતા હોય છે કે આ રીતે લોકો ખોરાકનો બગાડ નહીં થાય એના માટે પ્રયત્ન કરતા હોય છે.
હા ખરેખર ખૂબ સારી જોકે મોટે ભાગે ઘણી બધી કેન્ટિનોમાં ઓફિસની કેન્ટિનોમાં આ બધું લખેલું હોય છે. પણ મને એમ લાગે છે કે આ જે બધી એટલી સારી સારી હોટલો છે. તો એ હોટેલોમાં પણ જો આવા તો સારા મેસેજ લખવામાં આવે ને એમાં તો આપડે કેટલા બધા ચાલો કેન્ટીનમાં તો ડિસ્કાઉન્ટ રેટ પર બધાને ખાવાનું મળતું હોય છે. પણ હોટલો માં તો આપણેે એક જ ઢોસા કેવું કઈ ખાઈએ તો કેટલા બધા પૈસા ચૂકવતા હોઈએ છે તો એમાં પણ જો આપડે સર ફોર એક્ઝામ્પલ આપણેે એક ઢોસો ખાઈએ તો આપણે ચટણી ને સંભાર બધું તો પૂરો કરતા નથી. તો એ પણ એક જાતનું હવે ધારો કે એક ઢોસો હું ખાઉં છું એનું અડધી વાટકી સંભાળને પા વાટકી જેટલો જો ચ નો બગાડ થતો હોય. તેવા તો એ લોકો ના દિવસના કેટલાય પ્લેટ જતી હશે.
એકદમ સાચી વાત છે દરેક હોટલમાં આવો કેટલોય બગાડ થતો હશે.
હા તો એટલે હું એક વખત રાતે અમે લોકો બહુ મોડે થી આવતા હતા ને તો અમારા ઘરની નજીક એક હોટલ છે. તો એ મોટું ટ્રંક ભરીને સંભાર એ લોકોએ ગટર માં ફેંકી દીધો. તો બને જોઈને એટલો બધો જીવ બળી ગયો ને
હમ હમ બરાબર.
કિંમત ને એના કરતા તે આ જો કોઈ વ્યવસ્થિત જગ્યાએ સમય કરતા વહેલો પહોંચ્યો હોત તો કેટલા બધા લોકો ખાઈ શક્યા હોત.
હા સાચી વાત છે આવી ફૂડનો બગાડ અટકાવવા માટે ઘણી સંસ્થાઓ પણ કામ કરતી હોય છે રોબિનહૂડ આર્મી નામની એક સંસ્થા વિશે તમને ખ્યાલ છે.
જી હા હા નામ સાંભળ્યું છે અમારા અહીંના પણ દીલી બોરા ના બે લોકો છે ને અમારા કોળખી એ લોકો આ સંસ્થામાં હતા અત્યારે એ છોકરો છે ને ભણવા માટે જર્મની જતો રહ્યો તો એ લોકો આવી બધી એક્ટિવિટી કરતા હતા. ખરા બ સોશિયલ એક્ટિવિટી પણ બહ સરસ એક્ટિવિટી કરતા હોય છે આ સંસ્થા વાળા.
હા એટલે આ રોબિનહૂડ આર્મીમાં આ આપણે કોઈ ઘરે પ્રસંગ હોય અથવા કમ્યુનિટી ગેધરિંગ હોય તો આપણે એમને પહેલેથી ફોન કરી દઈએ અને કે અમારો ખોરાક વધ્યો છે તો એ લોકો તરત આવીને લઈ જાય. અને જે કોઈ નીડી હોય પીપલ એમને એ ખોરાક તરતને તરત ડિસ્ટ્રીબ્યુટ કરી દે કે જેથી એ કોઈના પેટમાં જાય અને શક્તિમાં રૂપાંતરિત થાય નહીં કે કચરામાં
હા ને એ તો ખુબ સારો આઈડિયા છે પણ આપણેે પણ જો આપણા ઘરમાં રોજ રસોઈને બધું કરતા હોઈએ. તો આમ તો આપડે તાજુ જ ખાતા હોય છે. પણ ઘણી વાર એવું બને કે કોઈ વાર વસ્તુ વધારે પતી તિ રંધાઈ જાય કે આપડણે ફેંકવી પડે તો એના કરતા છે ને હમણાં એક કોન્સેપ્ટ આવ્યો છે કે એટલે આ તો આપણને હમણાં ખબર પડી કે આપણા અઠવાડ માટેમાં રસોઈ છે કે શાકભાજી ના છોતરા છે. એમાંથી જ ખાતર બનાવી શકાય છે.
હા હા.
તો તમને તો ખેતીનું ને તમારા પપ્પાને પણ ખેતીનું સારું એવું જ્ઞાન છે તો તમને પણ આ ખાતર કેવી રીતના બની શકે એનો થોડો ઘણો આઈડિયા હોય તો એ મને કહેશો જાર તો હું કોઈ વાર મારે ટ્રાય કરવી હોય તો હું કરી શકું.
હા હા ચોક્કસ કેમ નહીં એ ખાતર આપણે મોટે ભાગે ગામડાઓમાં પહેલાં ઘણી વાર આ વસ્તુ જોવામાં આવતી હતી કે ઘરની બાજુમાં અથવા ગામનો ઉકરડો હોય એક જ જગ્યાએ બધાએ કચરો નાખે પછી એ આખો સડી જાય જ્યારે કચરો ત્યારે એ ખાતર બની જાય અને એ બધા જ વાપરી શકે પછી પછી જે ખાતર છે એ બનવાની પ્રોસેસમાં ઘણો ઘણી વાર લાગતી હોય તો એને જલ્દી કરવા માટે એમાં વર્મી કોમ્પોસ્ટ આવે કે જેમાં અળસિયાની અળસિયાને લીધે જલ્દી બધી સડી જાય એટલે એ રીતે જુદી જુદી રીતે ખાતર બને છે અને હવે તો એના માટે બાયોગેસ પ્લાન્ટ્સ પણ નાખવામાં આવ્યા છે સરકાર દ્વારા કે જેની અંદર આ જેે કચરો છે ફૂડ વેસ્ટ તેની અંદરથી બાયોગેસ બને અને ખાતર બને અને બાયોગેસ બને બે પ્રોડક્ટ્સ બને બાયોગેસ પ્લાન્ટમાં અને એ જે બાયોગેસ છે એનાથી આપણું જે કેન્ટીનનું રસોડું હોય એ એનો ગેસ પણ ગેસને બદલે બાયોગેસ વપરાય એટલે સાયકલ પૂરી થાય એમ એટલે આ ઘણી યુસફુલ યુસફુલ મેથડ છે કચરામાંથી બાયોગેસ બનાવવાની.
અરે વાહ! આ તો એક ઓલી કહેવત છે ને કે તારું તુજને અર્પણ. એવી રીતના ધરતી જે આપણને આપ આપે છે આપડણે એને જ એને જ પાછું આપીએ છીએ.
હા હા બરાબર સાચી વાત છે, તમને ખ્યાલ છે પારસી લોકો જે છે એ અમુક રીતે બહુ જ સિસ્ટમેટિક હોય છે તો મને એક પ્રસંગ ધ્યાનમાં આવે છે એ પ્રસંગ એટલે એમના જે રિવાજ છે અમુક યુનિક રિવાજ હોય છે. તો એક રિવાજ એમાં એવો હોય છે જેમ કે આપણે હવે કોઈને મેરેજનું કે કોઈ પણણ પ્રસંગનું ઇન્વિટેશન મોકલીએ આમંત્રણ તો આપણે તો આમંત્રણ જનરલ મોકલીએ છીએ ને કે સકુટુંબ અથવા બે જણ કે ત્રણ જણ એમ પણ આપણે જેટલા લખ લખ્યા હોય ધારો કે આપણે બે લખ્યા હોય કે સ કુટુંબ લખ્યું હોય તો કુટુંબમાં કેટલા આવે છે, એ ગણતરી નથી આઠ પણ આવે અને એમની સાથે ઘરે ગેસ્ટ આવ્યા હોય તો દસ પણ આવે બરાબર. તો પારસી લોકો માં એ એવો રિવાજ હતો હવે અત્યારે છે કે કેમ ખબર નહી પણ મેં જ્યારે વાંચ્યું ત્યારે એવું હતું કે એમની ટ્રેડિશનમાં એવું છે કે એ લોકો જ્યારે ઇન્વાઈટ મોકલે તો એની સાથે એક નાનું કાર્ડ હોય કે એમાં કેટલા જણ એ પ્રસંગ એટેન્ડ કરવાના છે એ આપણે નંબર લખીને એ કાર્ડ એમને પોસ્ટ કરી દેવાનું. તો એના આધારે પછી એ લોકો જમવાની વ્યવસ્થા કરે કે જેથી બગાડ નહીં થાય. હવે ધારો કે એમાં એમણે ત્રણ લખ્યું હોય તો પછી ચાર ના જઈ શકે અથવા બે પણ ના જ જઈ શકે કારણ કે નહીં તો બગડે ખાવાનું અથવા ખૂટી જાય. એટલે જેટલા નંબર ઓફ પીપલ અટેન્ડ કરતા હોય એટલા જ લોકોનું ખાવાનું ત્યાં બને એટલે બગાડ ના થાય.
હા અને આને આર એસ વી પી સિસ્ટમ કહેવાય છે. આર એસ વી પી કાર્ડ તમે જે કાર્ડ ની વાત કરો છો ને
હા હા.
એ આર એસ વી પી કાર્ડ. હા આજકાલ પણ તમે ડેસ્ટિનેશન મેરેજ ને એવું બધું હોય છે ને
હમ.
આજ રીતના હોય છે.
હા, બરાબર એટલે આ સારી પદ્ધતિ તી છે.
હા તમે આ મને પારસી નું કીધું ને તો મને કોરોના ટાઈમ ન મેરેજ ફંક્શન આવી યાદ આવી ગયા. મારા ભાઈ ને ત્યાં પણ એમની દીકરીના લગ્ન હતા ને તો ખાલી ત્યારે પચાસ જણનું આમંત્રણ હતું.
હમ.
ત્યારે પણ આજ આજ રીતે લગ્ન કર્યા હતા, પણ એટલું સિસ્ટમેટિક ઓછા માણસો હતા પણ કોઈ જાત કોઈ જાતનો ખાવાના નો બગાડ નહીં
બરાબર.
એટલે એટલું સિસ્ટમેટિક થાય ને તો પણ આપડે પણ આ ફૂડ વેસ્ટ થતો જો અટકાવીએ તમે જેમ કીધું એમ ઘરમાં ને ઘરમાં જ ખાવાની વસ્તુઓ બધી ભેગી ને શાકભાજીનો કચરો એક, હવે તો યુટ્યુબ ઉપર પણ ઘણા બધા શોર્ટ્સ ની વિડીયો આવતા હોય છે. કેવી રીતના કરાય તો આપણે સોશિયલ મીડિયા ન પોઝટ. યુઝ કરીને આપણે જો થોડું શીખી લઈએ. તો આપડે આપણા ઘરમાં જ બધું ઘણું બધું કરી શકીએ છીએ. અને હા ને અને બીજું કે આ જે ખોરાક બગડતો જો આપડે જાતે જ સમજીને અ અટકાવી શકીએ ફોર એક્ઝામ્પલ કે ચાલો આજે આપડે ક્યાંય પણ ગયા તો આપણને ચટણી કે સંભાર કે બીજી કોઈ વસ્તુ હોય કે સોયા સોસને આ બધા જાત જાતના ચટણીઓને બધું મળતું હોય છે. એ આપડે જરૂર પૂરતું જ લઈ ને બીજું ર રિટર્ન તરત કરી દઈએ ને
હા.
તો એ એ પણ બગડતું અટકશે કારણ કે હોટેલ વાળા શું કે એક વખત ટેબલ ઉપર આવી ગયું ને પછી એ લોકો પાછું કિચનમાં નથી લઈ જતા. પછી એ લોકો ગટરમાં જ નાખ ક એટલે બગડમાં જ નાખ ખી ડેશે તો આપ આપડે ધારો કેવાય ધારો હું ને મારો છોકરો જતા હોઈએ ને તો એને ચટણી નથી ભાવતી. ને હું સંભાળ ઓછો ખાઉ. તો અમે લોકો શું કરીએ કે ચટણીની એક એસ્ટ્રા વાટકી હોય ને એ રિટર્ન કરી દઈએ.
બરાબર.
એઈ જ ઓછું તો જેથી બગાડ ના થાય.
હા એ પહેલેથી ધ્યાન રાખીએ એ સૌથી વધારે યુઝફુલ વસ્તુ છે કે એકવાર તમે એક ચમચી પણ લઈ લીધું તો પછી એ વેસ્ટ ગણાશે એટલે લેતા પહેલાં જ રિટર્ન કરવાની આ પદ્ધતિ અને તમને જે એવું છે કે ભાઈ મારા એકલાથી શું થાય એવું નથી દરેક માણસ પોતપોતાનું દાયિત્વ સમજે તો છેવટે એનો ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ પડીને ઘણો બધો ખોરાકનો બગાડ થતો અટકી શકે છે.
અ હમણાં કઈ સિટીમાં તો મને ખબર નથી પણ હાલમાં જે ગઈકાલે જ મેં વિડીયો જોયો મને યાદ નથી. અ એક ભાઈ છે ને પોતાના એક ગામડામાં રેતા હતા ને એ ગામે બધા ને ઘરે ઘરે જઈને એ લોકો એમ જ કે કે તમારા ઘરનો કચરો છે આપી દો બગડેલું ખાવાનું છે મને આપી દો ને પછી એમાંથી એને એક આખો બાયોગેસ નો પ્લાન્ટ ઊભો કર્યો ને એવા ને પાછા અમુક જાતના કઈક ચૂલા પણ બનાવ્યા છે મને એક્ઝેટલી યાદ નથી.
હા હા બરાબર છે આપડો સમય પૂરો થઈ રહ્યો છે.
હા પરિવાર વાચું ચોક્કસ ચોક્કસ થેન્ક યુ આભાર આભાર